હલો
હા કેમ છો?
હેલો અવાજ આવે છે તમને?
હા આવે છે આવે છે આમ.
હમમ બસ મજા માં જોને સારું છે. શું કે તમારા છોકરા નું રિઝલ્ટ શું આયુ છે?
ના રિઝલ્ટ તો હજુ બાકી છે. હજુ તો એ પરીક્ષા આપતો છે એટલે હવે હજુ એનો એક પેપર બાકી છે પછી રિઝલ્ટ તો હવે એપ્રિલમાં કે મે માં આવશે. અત્યારે ચાલે હવે વાંચતો છે ધીરે ધીરે એની રીતે કરે બો અમે પ્રેશરાઈઝ નથી કરતા, એટલે ચાલતું છે અત્યારે તો, એટલે હવે આપડે પણ તમારે હવે હવેનું આમ એમ કે ને કે શિક્ષણ બોજ અઘરું થઈ ગયું, શું કેવું તમે? આપડા ટાઈમ પર એટલું બધું અઘરું ની હતું અને છોકરાઓને એકદમ એટલો બધો સ્ટ્રેસ ને આમ મને થોડુંક એવું લાગે કે એકદમ આમ સ્ટ્રેસ હવે આપડે ભણી રહ્યા દસમું બારમું ક્યાં પાસ થઈ ગયા આપણને ટેન્શન કઈ ખબર નહી પડી. આપડા મા બાપને બી કઈ ખબર નહી પઈડી એ લોકો ભી બિંદાસ કઈ ક્યાં સેન્ટર આવું છે હું છે કેટલા ટકા કયો પેપર કયા સબ્જેક્ટ એનું કોઈક નોલેજ હતું નનહીં ખાલી એટલું ખબર હતી કે હા મારા છોકરા નું બોર્ડસ છે અત્યારે કે મારી છોક રી નું બોટસ છે. હવે અત્યારના તો મા બાપ ને બધી જ ચિંતા હોય કે ભાઈ શું છે કયું પેપર કેટલું બરાબર આવડતું છે કે નહી અને બરાબર એમની પાછળ છોકરાની પાછળ પણ લાગી રે પણ હવે આમ મને આ બધી વસ્તુ આમ એટલી બધી નથી એ હું નથી પ્રિફર કરતી મને એમ થાય કે થોડુંક છોકરાઓને ઇન્ડિપેન્ડન્ટલી આપવું જોઈએ પણ હવે ઘણી વાર મારે ટોકવું પણ પડે અને મેઇન ટોકવાનો રીઝન એ જ હોય કે ડિસ્ટ્રેક્શનના અંદર છે ને મોબાઈલસ ફોન્સ બહુ જ મોટો અહ રોલ પ્લે કરે છે કે ભાઈ મોબાઈલ ફોનના લીધે કરીને મારે ઘડી ઘડી મારા દીકરાને ટૂકવું પડે કે ભાઈ મોબાઈલ સાઈડમાં મૂક અને હવે ભણ. પણ હવે એવું છે કે ભણવાનું પણ મોબાઈલમાં જ છે. એટલે એને વિડીયોઝ બી જોવાન તો મોબાઈલમાં જ જોવાનો હોય. એટલે સ્ક્રીન ટાાઈમ ઓછો કરવાના ચક્કરમાં હવે શું કરી શકીએ કે ઓનલાઈન ક્લાસીસ બી એના ઓનલાઈન ચાલે તે ઉપરાંત પછી હવે એને જયારે ફ્રી ટાઈમ જોઈતો હોય કે ભાઈ હવે મારે થોડુંક મારું માઈન્ડ ફ્રેશ કરવું જો તે પણ મોબાઈલ પર અજ એટલે પાછી ગેમ પણ એને એમાં જ રમવાની. એટલે આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ જ છે અત્યારે તો એટલે હું કંટાળી ગયેલી છું પણ હવે શું કરીએ હવે શિક્ષણ એવું મહત્વનું થઈ ગયું છે અત્યારે તો એના વગર ચાલે તેવું છે નથી, એટલે આજ રીતે હવે ચલાવી રહેલા છે બીજું શું.
સાચી વાત છે આમડ તું જોઈ અજ શકે છે કે તું એ જેમ કીધું કે અત્યારના જે પેરેન્ટસ છે એ છોકરો ભલે હુશિયાર ના હોય એજ્યુકેશનમાં તો બી એ છોકરાની પા છળ આટલા બધા અહ પાછળ પડી જાય કે શું કેવું કે ધારો કે તારે કોઈ ડોક્ટર નો છોકરો હોય. તો ડોક્ટર નો છોકરો તો એમ જ કેશે એનો જે અહ પાપા છે એ એમ જ કેશે કે મારો છોકરો તો ડોક્ટર જ બનશે. મેં એક જ ઉદાહરણ આપું છું મારી સાથે જે મારી ફ્રેન્ડ હતી તો એ તો ભણવામાં આટલી બધી એ હતી ને કે એને કઈ આવડતું જ નહી. હમણે કે તારો કે તારો પ્રેન જ નથી એક એટલે વધારે કામ કરતું તને આવડતું જ નથી તો કેવી રીતે ડોક્ટર બનવાની તે છતાં હ એના પપ્પા એ આટલા બધા લાખો રૂપિયા પૈસા ભર્યા ને એને ડોક્ટરેટ કરાવું ને ડોક્ટરની આખું અહ અહ એ એજ્યુકેશન લીધું એને. ને એજ્યુકેશન લીધું ને એને ડોક્ટર બનાવી્યું તું સોચી બી નહી શકે કે જે છોકરીને સાયન્સમાં જેમ તેમ પાસ થી થર્ટી ફાઈવ માર્ક્સ એ છોકરી આજે ડોક્ટર બની છે. તોઓ તો કેવી રીતે પોસિબલ છે ને પછી એવા જ ડોક્ટર પછી આ બધા પેશન્ટ નું નુકસાન થાય છે એના લીધે. તો આ એક એક્ઝામ્પલ છે કે તમે તમારી પાસે પૈસા હોય ને તો તમે ગમે તેમ કરીને છે ને કઈ બી ડિગ્રી તમે હાસિલ કરી શકો છો આજકાલની દુનિયામાં. શું કેવું છે તમારેું?
સાચી વાત છે એકચયુલીમાં એવું છે ને કે અત્યારે તું જોઈ ને તો આજકાલનું શિક્ષણ પહેલાની તુલનામાં છે ને ઘણું બદલાઈ ગયું છે કારણ કે ટેકનોલોજીના વિકાસ સાથે અભ્યાસ કરવાની રીતોમાં પણ ઘણો એવો ફેરફાર આવ્યો છે હવે વિદ્યાર માત્ર છે ને પુસ્તક સુધી નથી રહ તેઓ છેને ઓનલાઈન ક્લાસીસ વિડીયો એપ્સ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ શીખી રહ્યા છે તે ઉપરાંતું એ જે વાત કહી હતી કે હવે પૈસા ન મહત્ત્વ હવે એ પણ તો આપણા શિક્ષણનો છે ને ઘણો મોટો એક એમ ક ને કે બહુ મોટો એક ડ્રોબેક છે જેના લીધે કરીને જે ખરું ભણવા વાળું છોકરો એને જેમાં ખરી કાબલિયત હોય એ બિચારું પૈસાના અભાવ ના કરીને રહી જાય અને આવા લોકો પૈસા આપીને આગળ નીકળી જાય પણ હવે એ તો રહેવાનું જ છે પેલા બી થતું હતું હજી પણ થાય છે કરપ ઓપ્શન તો બધી જગ્યા છે જ પણ સાથે સાથે વિદ્યાર્થીઓનું ધ્યાન પણ વધુ ભટકે છે કારણ કે મોબાઈલને સોશિયલ મીડિયા તેમના અભ્યાસમાં એક જાતનો છે ને એકદમ અવરોધ બની ગયું છે મેં તને મારા છોકરાનો દાખલો આપ્યો કે ભાઈ આખો દિવસ બધું મોબાઈલમાં જ છે એટલે આ બધી વસ્તુ છે ને એટલી બધી આમ કે ને કે ટેકનોલોજી ભલે વસ્તુ સારી છે પણ અત્યારે એનો યોગ્ય ઉપયોગ કરવો ઘણો જરૂરી છે નહીં તો ફાયદા કરતા નુકસાન વધારે થઈ શકે છે એવું મને લાગે છે કારણ કે શિક્ષણમાં છે ને પ્રેક્ટ પ્રેક્ટિકલ જ્ઞાન અને સ્કિલ્સ પણ વધુ ધ્યાન આપવું જોઈએ જેથી શું છે કે વિદ્યાર્થીઓને છે ને ભવિષ્ય માટે તૈયાર બનાવવું જોઈએ અત્યારે એ છે ને કે સ્કિલ્સ સ્કીલ્સનું ડેવલપમેન્ટ બહુ જરૂરી છે કે તમારે કોઈ બી વસ્તુ છે તે તમારે આવડવી જોઈએ હવે આપણે આપણા સમયમાં એવું હતું કે આપણા મા બાપાસા એટલા પૈસા હતા નહીં એટલે નાની મોટા કામ જે ઘરના હતા તે આપણી પાસે જ કરવામાં આવતા જેમ કે હવે હવે આપણા ઘરમાં દિવાળી હોય તો આપણે ઘર કલર કરવાનું હોય ને તો બધા ઘર વાળા કલર કરવા બી લાગી જાય કે કોઈ કોઈને બહારથી માણસ નહી બોલાવતા ભલે કઈ નહી ચાલો જાત જાતે જેવું કલર આવે તેવું કરીએ ચાલો કઈક વસ્તુ બગડી ગઈ તો બ સમારે સમારકામ મારા પપ્પા જાતે કરતા એટલે આપણે બી જોઈએ જોઈએ બેસીએ કે ચાલો આટલું નાલું પલગ રી રિપેર કરવાનું છે અને ટ્યુબલાઇટ નથી ચાલતી તો કેમ કરવાનું છે એટલે એ બધું નાનું મોટું કામ આવતું કઈ વસ્તુ તૂટી ગઈ તો ચાલ ભાઈ આપણે હથોળી ખીલાથી ઠોકીને સમારી દેતા હવે આ બધું છે ને એક સ્કીલ વર્કિંગ કેહેવાય કે તમારા ઘરના અંદર નાની મોટી વસ્તુ છે ને તે તમારે સમાર કામ કરતા આવડવું જોઈએ એ એટલું તો તમારે આવડ ગેસનોો બાટલો જેવો બી ખાલી થયો હોય તો આપણને બદલવા માટે મારા મમ્મી મને બોલાવતા કે ચાલ બદલી જા હવે આજે એ વસ્તુ હું મારા છોકરાને કહું તો એને નહી આવડશે એ કદાચ મોબાઈલ પર પેલા જોશે વિડીયો કાઢીને કે ગેસનો બાટલો કેમ બદલાય પછી કદાચ બદલશે મને એવું લાગે છે
સાચી વાત છે એકદમ સાચી વાત છે તું જે ક છે બહુ સાચી એકદમ અ ઇમ્પો મહત્વની વાત છે એમાં એવું છે કે પેલેથી છોકરા લોકોને આપણેે જે અ સ્કીલ શીખાવીએ તો એ કેવું મોટા થાય તો પછી એ સ્કેલ એમાં મો બો અ વધારે ડેવલપ થઈ જાય છે તો આ બઘી સ્કીલ સબ્જેક્ટ બી એજ્યુકેશનમાં ઈન્વોલ્ કરવું બ જરૂરી છે તો તું જોઈ શકે છે ને બ દેશમાં કેવું એ લોકને એજુકેશન નથી શીખાડતા એ લોકોને કેું એક્ઝામ નથી આવતી એમાં એ લોકોને આખું વર્ષમાં એ લોકોને સ્કિલ જ શીખાડે છે ને એવી બધી સ્કિલ શીખાડે છે કે એના લીધે એ લોકોનું માઇન્ડ ભી જે છે તે એમાં જ જાય છે ને નવી નવી સ્કીિલ એ લોકોને જે ડેવલપ થાય છે તો એનામાં કે ન્યૂ ટેકનોલોજી બી ડેવલપ કરવાની એ લોકોમાં આવક આવી જાય છે તો તું જોઈ શકે છે બહારની દેશમાં જો છે. એક્ઝામ જ નથી આવતી કે એ લોકોને કઈ એક્ઝામ આપવાની આપણા દેશમાં આપ આપ આ બધી દેશમાં છે ને કે એક્ઝામ જ આપ્યા કરવાની હમણા એક્ઝામ બી એ લોકો કેવી રીતે આપે ત જોઈ શકે છે કે આ ક્વેશ્ચન છે તો આનું આન્સર આ રટ્ટા મારીને આપે. એ બાય હાર્ડ કરીને આપે લર્ન કરીને આપે તો એનું શું મતલબ ધારો કે તારા કન્સેપ્ટ જ ક્લિયર નહી હોય તો એ લર્ન કરીને આપવાની તું આન્સર્સ તો એનું કઈ મતલબ નથી કેર ધારો કે તું કોઈ બાર પાસ આઉટ થઈને. કોઈ બાર ઇન્ટરવ્યુ માટે ગયું તો ત્યાં તો કોઈ ક્વેશ્ચનસ નથી આવવાના ને ત્યાં તો તમારો ટેલેન્ટ જ કામ આવવાનું છે તમારી પાસે ટેલેન્ટ હશે તો તમારી પાસે પૈસા હશે ટેલેન્ટ તો ઇમ્પોર્ટન્ટ છે એમ એટલે આ બધું સ્કિલ જે ડેવલપ કરવાનું છે એ સ્કીિલ જે સબ્જેક્ટ છે એ એજ્યુકેશનમાં ઇન્વોલ્વ કરવું બહુ જ જરૂરી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે ને આ આવું જ જોુએ એનાથી છોકરા લોકોમાં આ એક ક્રિએટિવિટી ડેવલપ થાય છે ક્રએિટીવીટી હોય તો જ એ છોકરું સ્માર્ટ બને છે શું કેવું છે તમારું
સાચી વાત છે આ હવે આજકાલનું શિક્ષણ છે ને વધુ આધુનિક બની ગયું છે આધુનિક એની સાથે પ્રગતિશીલ પણ બની ગયું છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ કરવો ને તે આપણા હાથમાં છે હવે બધી વસ્તુ એક ફોનના ક્લિક ઉપર છે બધું દુનિયાભરનું જ્ઞાન છે બટ એને કઈ રીતે ઉપયોગ કરવો અને એનાથી કઈ રીતે ફાયદો લેવો તેની જાગૃતતા છે ને છોકરાઓમાં હોવી જોઈએ મા બાપમાં હોવી જોઈએ શિક્ષકોમાં હોવી જોઈએ અને સરકારને પણ આ વસ્તુમાં થોડુંક રસ રાખવો જોઈએ કે જે અમુક વસ્તુ જે સોશિયલ મીડિયા પર છે કે ઇન્ટરનેટ પર અવેલેબલ છે જે છોકરાઓ ને કોઈના બી માટે અનુકૂળ નથી મતલબ તો એ વસ્તુને આવવી જ નહી જોઈએ સોશિયલ મીડિયા પર લાવવી જ ન જોઈએ કે જેનાથી શું છે કે ભાઈ લોકો એ ભટકે ચાલો કઈ વાંધો નહી બીજી વાર તમારા સાથે વાત કરશું ઓકે
હા આવ જો